બસ છું. મજામાં તમે?
બસ મજામાં. હા જોવ ની ચાલ્યા કરે હા બસ પરવારીને હમણાં જ બેઠા છે.
હમ અમે ચા તરા કિચન બીચન બધું પર આજે કામ વાળી નહી આવેલી એટલે થોડું એ બધું કામ સવારથી ને અવે આ બજાર જવું છે સાંજે પણ આ રોજ થાયને સાંજે ટ્રાફિક એટલું વધી જાય છે ને પોલ્યુશન તો કે ટ્રાફિકના લીધે એટલો બધા ધુમાડાનું પોલ્યુશન થાય છે ને કે ન પૂછો વાત એ પ્રદુષણના લીધે છે ને મને થોડુંક હમણાં બે દિવસથી ખાસી શરદી થઈ ગયા છે ને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે એટલે બહાર નીકળાતું નથી આ જ્યાં જોઈએ તા ધુમાડા ધુમાડા ધુમાડા વળી કસે ફરવા જઈએ તો એ આ તે દિવસે અમે લોકો વાકીને નદી પાસે જરા આટો મારવા ગયેલા તો ત્યાં વાકી નદીમાં તો એટલું બધું પ્લાસ્ટિક ને બધું ભગવાનના ફૂલ ને કચરો ને બધું એટલું બધું પાણીમાં એ લોકો એ જે પ્રદુષણ કરેલું હતું કે ન પૂછો વાત ત્યાં લોકો બેસવા આવે તો જરાક સારું આમ ઠંડક મળે કે થોડુંક કુદરતી સૌંદર્યમાં આપડાને સારું પડે પણ એના કરતા તો જ્યાં જોઈ ને ત્યા પ્રદુષણ જ ચાલે છે એટલું બધું કે તા સ્મેલ આવા લાગેલી કે એમ બધું એટલું પાણી ગંદુ વળી પાછળથી અતુલનુંું કેમિકલની જે ફેક્ટરી છે એ કેમિકલ વાળી ફેક્ટરી રોજ રાતના શું કરે બધું ખરાબ જે પાણી હોય એ બધું આ નદીમાં એ લોકો પાસ કરી દે હવે એ લોકોને શું હવે પણ જે પાણી જે પછી જે નજીકના ગામડાઓમાં જે જાય છે તો એ પાણી થી લોકોને બધી બીમારીઓ થવા લાગી છે હવે તો એ પાણી જો ઉપયોગમાં કરે છે તો હવે આ વોટર વર્ક્સ વાળા પાણી ક્લીન તો કરતા જ હશે પણ તે છતાં જે જીવજંતુઓ અંદર પાણી રહી છે જે તળાવની અંદર કે નદીમાં એ બધા જીવજંતુઓને બી કેટલી બધી અ મુસીબતનોો સામનો કરવો પડે ને બિચારા મરી જાય છે ને હમણાં ગરમી બી કેટલી છે એટલે પાણી બી ગરમ થાય પ્લસ ગંદુ પાણી એ બધી જ રીતે ગ ગંદકી વધી જાય છે શું કેવું તમારું તમારે અહં તો બધું સર લોકો હશે ને તમારા સિટી માં કેવું રહી છે
હા હા તમારી વાત તો બરાબર અમારે અહીં પણ એવું જ્યાં જોઈએ ત્યાં એટલું પ્રદુષણ હવાનું પ્રદુષણ થાય અને જળનું પ્રદુષણ બી થાય અને પાણી પણ ગંદુ થાય હવામાં એક તો બધી નજીકમાં ઇન્ડસ્ટ્રી એટલે એ લોકો પ્રોડક્શન તો કરે પણ રાત થાયને બધું જે બધું મેન્યુફેક્ચર થયેલું હોય તો તે બધો એ ધુમાડો તે લોકો બધો હવામાં નાખે છે તો બધું હવા આજુબાજુની હવા એટલી ગંદી થાય ને અમારું ઘર તો આ જે ઇન્ડસ્ટ્રી છે ત્યાં નજીક જ છે તો એટલું સ્મેલ આવે એના લીધે આ બધા ખાંસી શરદી ને એવા બધા રોગોથી આયા જ કરે તો અમે તો કેટલી વખત ફરિયાદ પણ કરી પણ હવે એ લોકો બી પૈસા ખવડાવીને બધું ચાલ્યા કરે છે પણ મેં એ તો જોયું છે એ લોકો આ જે બધું કરે છે પાણી પણ એ લોકો જે વેસ્ટ બધો હોય તે બધો પાણીનો વેસ્ટ બધો નદીમાં નાખે છે ને નદી પણ એટલી ગંદી થઈ જાય છે કે એમાં જે બધા જીવજંતુ માછલીને એવું બધું રહે છે તો એ લોકો પણ બિચારા મરી જાય છે તો આવું બધું કરવા કરતા એ લોકો એ જે પ્રોડક્શન કરે તો એનો પાછો રિયુઝ કરીને પાણી અંદર જ નાખવું જોઈએ આવી રીતે દ ન છોડવું જો જેનાથી આ બધા પુ પક્ષીને બધા પાણી પી તો એ લોકો બી બધા બીમાર પડી જાય છે ને આજ પાણી આપણા ઘર સુધી બધ પહોંચે છે તો એ લોકો કોઈ વખત તો એમ જ એ લોકો એ પાણીનો જે છે તો પાણીને ટ્રીટમેન્ટ કરતા જ નથી ને એમ જ છોડી દે એને લીધે ત આજુબાજુમાં જે ગામડામાં એ વાણી વાપરતા હોય તે લોકોની ખેતી તેમાં પણ નુકસાન થાય છે અને જે પીવામાં જાય તો તે એના લીધે પણ આ બધો રોગચાળો નીકળી જાય છે. તો મારું કેહેવાનું તો એજ છે કે આવું બધું કરે એના કરતા એ લોકો ટ્રીટમેન્ટ બરાબર આપીને પછી છોડવું જોઈએ અને જ્યાં આવી રીતના કરે છે એ લોકોને દંડ ફટકારવો જોઈએ જેથી ખબર પડે બીજી વખત ું નહી કરવું જોઈએ કેમકે એના લીધે આજુબાજુમાં રહેતા હોય તે લોકો બધાને તો બીમારી આવે જ છે પણ નાના છોકરાઓ પણ તરત બીમાર પડી જાય છે કેમકે આજકાલ તો ગરમી પણ એટલી પડવા લાગી છે ને ઉપરથી આવું પાણી પણ ગંદુ હોય તો એ પાણી પીવામાં જાય તો બધા કોલેરા ટાઈપ પડે બધા અલગ અલગ બીમારીઓ થઈ જાય છે એટલે અ જેમ બને તેમ આપણું જે આજુબાજુનું વાતાવરણ હોય તે આપડે ચોખ્ખું રાખવું જોઈએ તો જ આપડ એ મ સુધરે છે અથવા તો જો આપડે આવી રીતના નહીં કરશું તો આપણું આજુબાજુનું પર્યાવરણ બગડશે અને આપણું આપડી આજુબાજુની હવા પણ બગડશે અને આપણું પાણી પણ બધું ગંદુ થશે તો આપડે એનો યુઝ કરી નહી શકશું અને પછી આવી રીતના ચાલ્યા કરશે તો પાણીની પણ અછતી તો ગરમીમાં તો પાણી તો ઓછું જ આવે છે જે અમારા અહીં તો નગરપાલિકાનું પાણી આવે તો નગરપાલિકા વાળા તો અડધા દિવસ પાણી આપે અડધા દિવસ નહીં આપે તો આ પાણી જે અમે યુઝ કરીએ તો, એમાં ટ્રીટમેન્ટ વગર એમ જ પીએ તો એના લીધે બીમારી થાય છે. તો પાણીનો આપણે બને ત્યાં સુધી અ ગમે તેમ યુઝ નહી કરવો જોઈએ. અને આપણે આવી રીતના પાણીને સ્ટોરેજ કરીને, અને આ જે ઇન્ડસ્ટ્રી વાળ છે એ લોકો પણ ટ્રીટમેન્ટ આપીને પછી છોડવું જોઈએ જેથી બીજાને પણ થોડી પ્રોબ્લેમ ઓછી થાય તમારું શું કેવું
હા સાચી વાત છે જે નદી અને તળાવમાં કચરો ગંદુ પાણી અને જે રસાયણ નાખવાથી થાય છે તેમાં પ્લાસ્ટિક નો કચરો નાખવાથી જમીન પ્રદુષણ થાય છે તેજ રીતે ખેતી અને ખોરાકની આપણેે કે તેમ ગુણવત્તા પર બી અસર પડે છે આપણેે જે વસ્તુ શાકભાજી જે આપણે એમાંથી ઉગે છે એ બધું શું કેમાં વધારે રસાયણ હોય છે એટલે એ શાકભાજી પણ છે ને ખાવાના લાયક નથી હોતું આજકાલ ઓર્ગેનિક શાકભાજી ન ટ્રેન્ડ વધી ગયો છે તમે જોતા હશો અવાજ ના બલકી પાછું આ તો ખરું જ પણ ઉપરથી અવાજનુંું પ્રદુષણ પણ માનસિક તણાવ અને આરોગ્યની સમસ્યા લાવે છે પ્રદૂષણ ના કારણે માણસ જ નહીં પણ પ્રાણી અને પક્ષીઓને પણ થોડી તકલીફ પડે છે કે ઘણા પક્ષીઓનો આપણેે એમ ક પણ અવાજ ના લીધે છે ને એમના જે માળા હોય ને એ માળા ઝાડ ઉપરથી નીચે પડી જાય છે આમ અવાજ જોરમાં આવે ને તો પશુ પક્ષીઓ ગભરાઈ જાય છે વળી આ ગ્લોબલ વોર્મિંગ જે છે એના કારણે આધ ઉપરવાસે જે કાશમી કાશ્મીર ને એ બધી જગ્યા છે ત્યાં બરફ પીગડે એટલે દરિયાની સપાટી પણ હવે વધવા લાગી છે ને હવામાન પણ એની ખાાસસી અસર પડે છે તમે જોયું હશે કે સવારે આપણાને કેટલી ઠંડી લાગે પછી બપોર પાછી આપણને ગરમી પડે અને સાંજે વાતાવરણ પાછું ઠંડુ થઈ જાય છે એના લીધે આપણાને તબિયત ઉપર અસર પડે છે હવે આપણેે એવું કઈક કરવું જોઈએ કે જેથી આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરીએ અને પેપરની બેગ્સ કે કપડાની થેલી નો ઉપયોગ વધારેમાં વધારે કરી શકીએ ને કશે બી જવું હોય તો ગાડી ગાડી ટ્રાન્સપોર્ટ આપણેે એમ કીધું પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરવો જોઈએ જેથી હવાનું જે પ્રદુષણ છે એ થોડું ઓછું થાય ને અ પ્રાવેટ વહી સાલ ઓછી ઓછું વાપરવું કારણ કે હવે પેટ્રોલ ની બી સમસ્યા વધી ગઈ છે પેટ્રોલના કેટલા ભાવ વધી ગયા છે વળી જરાક નજીકમાં જવું હોય તો ચાલતું જતું રહેવું નહી તો પછી આપણે સાયકલ લઈને જવ હ આજકાલ તો સાયક કલ વસાવીએ તો સારું જ કહેવાય કારણ કે એમાંથી કસરત પણ થઈ જાય છે ને પેટ્રોલ નું પણ એ થાય ને પ્રદુષણ નું પણ ઓછું થાય એટલે બધી જ રીતે એમાં ફાયદો દેખાય છે સાચું કીધું કે નહી
હા હા તમારી વાત તો બિલકુલ સાચી છે બધાનું જ એવું છે કે લોકો જ્યા જોઈ બધા સ્કૂટર વસવા માંય ડાય લોકો સ્કુટર લઈને એના લીધે આ બધું અવાજ પ્રદુષણ પણ થાય ધ્વિ નું વધારે પ્રદુષણ થાય એટલે બધાને ટ્રાફિક ના લીધે એટલા હોર્ન વગાડે કે વાત નહી પૂછું એટલે એ થોડું ઓછું કરવું જોઈએ અને તમે કીધું તેમ પ્લાસ્ટિક નો બી ઓછો ફક કરવો જોઈએ હવે ગવર્મેન્ટ તો બધું લાવું જ છે કે પ્લાસ્ટિક બંધ થઈ જાય બેન્ થ જાય પણ તો પણ લોકો હજુ પણ વાપરે છે પણ જેમ બને તેમ તો અમ જયારે પણ શોપિંગ કરવા જાાવ તો આવી રીતના જ ઘરેથી જ કાપડની થેલી લઈ જાઉં છું બધાને પણ એજ સલાહ આપું છું કે કાપડની થેલીનોો યુઝ કરો જે થી આ પ્લાસ્ટિક જે છે પ્લાસ્ટિક ની થી લઈ બધા લોકો ગમે. ત્યાં ફેંકે ને એ જ પછી આ ગાયને લોકો ખાઈ જાયને બિચારા બીમાર પડે છે અને મરી જાય છે પછી એ લોકોના આ પેટ માંથી આ બધી થેલીને એવું બધું નીકળે છે તો બને ત્યાં બને ત્યાં સુધી લોકોએ આ પ્લાસ્ટિકની થેરીનોો ઓછો ઉપયોગ કરવો જોઈએ જો અને આ ઘરે થી આ કાપડની થેલીનો જ ઉપયોગ કરવો જોઈએ દુકાનમાં પણ આપણે જ્યાં જઈએ ત્યાં લોકો કાપડની થેલી ઘરેથી લાવવા માટે ક છે હ એટલે આપણે કાપડની થેલીનોો યુઝ કરવાનો એ સારો એ શાકભાજી લેવા જઈએ તો પણ આ કાપડની થેલીનોો જ યુઝ કરીએ એટલે આપણું આ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો થાય અને આવી રીતના મોંઘા પશુ પક્ષીઓને પણ અસર નહી થાય ચાલો ત્યારે
ચાલો ત્યારે મળશુ પાછા આવજો
હજ